અચ્છા પૂનમ બેન.
હા પૂનમ બેેન કઈ નથી કરતા, પૂનમ બેેન શું કરે છે ખબર છે? કપડાં ધોવે છે.
આવડે છે કે ખાલી
ના ના આવડે જ.
એલી અરે હાચ અરે હાચુ મને કપડાં ધોતા નહી આવડતા, તે એક વાર મારાં મમ્મી મને કેતા કપ કપડા ધોઈ દેજે તે મેં ફોન કરીને પૂછી લીધું ઊંધા કપડા ધોવાના કે સીધા કપ એલી કદી ધોયા જ નહી એટલે એમાં ભૂલ ધોવાનું તો
એટલે ના આવડ.
એટલે સીધા ધોવાના કે ઉંડા તું ચન ધોવે?
જો પેન્ટ ને હોય ન
હા.
તો ઊંધાન સીધા બને જ અંદરથી ન બહારથી બધે થી જ ધોવા પડે પછી સીધા કરીન પછી તો એ હૂકીવી દેવાનો.
હા. લે હાથ દુઃખીતી હું તો ખાલી મારે ઇલી ના કપડે ધઉ ને તને આ દુખવા આવ
હાય હાય ગોડી
હોવ હું તો નહી જતી આમાં તો જો બધા હા મમ્મી હર વોશિંગ મશીનમાં નાખી ને જાય હું ચડે નવ એટલે મારા પડે ને મારે ના ધોવા માંરી મમ્મી હોજના આઈ બાપડી ધોવ
હા એ તો તો ગોડી
બીજું બધું કામ કર દવ પણ કપડાં નાધવું
કપડાના ધોવ એમ
પણ અમે રાડો પાડડા કેવો આમ તો ચાલ પણ કે ચોમામ ગંધ માર
હા ચોમાસામાં તો લ્ય કપડો ના પડી રખાય અમે બુજા
બોલો બીજુંલે તમે કપડાં ધોવા હશે એમને એ બટાકા બટાકાન શાક બનાવી ભાત બનાય લૂટ બોધિયુ વાહન કરે હવે ધ્રુવ આવે ને એકધું ખાઈ ને હાડેને કચરા પો તું કરું પેર સ્કૂલ જાહ ને અલ્યા આતો સ્કૂલ જોઈએ તો હું ભૂલી જ જઈ આ તો શનિવાર હ તો આતા આવશે જ મોડ હન તણ કચરાપોતું કર દવ મને એવું કે ટ્યુશન જો તો હમણાં દરવાજે આવશે હમણાં આવશે હા અત્યારે યાદ જાય હમ્મ
હમ્મ પ્રિન્સી દીદી ગયા દ્વારકા
અલી ના કાલ નીકળતા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલેાઈ શું શો શોકરન બોકર જોડે હોય ને મારા મોમાં ન સુડી શોકર ઓનનય
હા હ
એટલે પહી ના જવા ને એટલે અતાર નેકળશે
હા હા બરાબર છે જોતો ખરા બધું પેકિંગ કરી દીધું દ્વારકાધીશ પરીક્ષા લઈયે પ્રિન્સદીદી છે તમારા જવા તો લખ પણ થોડી પરીક્ષા હોતી લખીઓ
અ જેટલો તો થેલ નલો ઠેલા ભરાઈ ગીધું તું અમેરિકા જઈ કે દ્વાર દ્વારકા જઈએ કે જેમ
કેટલા થેલા ભર્યા આવું
ઘણા નાસ્તોને બસ્તો પોણી બોટલો જેટલી લીધી છેમ કે એ પોણી ભાવવાના ભાવ તે ઓલી આખા જે આવા ને પંચ ના બંચ નો અને મોટી બધી પાણી લઈને જાય
એવું એમ તે પણ પોતાની ગાડી હોય એટલે ગમે તેટલું લઈને જ એટલે વધો ના આવો
હા બે ગાડીઓ
હા પોતાની ગાડીઓ હોય એટલે વધો ને આવ
થઈને કાકી હતો ડ્રેસ નકવાર સેટ અમે પૂનમાન અમાર
હઅ પૂનમ
એન ઘેરો
એવું એમ
હા હા
બરાબર તે આ રહ્યું તના પેલું જ બસ્તુરી વેખું ને ત્યારે કઈ મોકલી તું
એના સ્ટેટસ હતો એટલે મેં સ્ક્રીનશોટ લખતા મન મુક્યો
હારું કરી તે અમને મોકલ્યું બાકી અમે તો ગગનજી ફરે જ
એજ ના
અમન પેલા એજ વિચાર આવો હત કે હય આ બસ ઓમ સમજાય
અને એમ નહીં હોતો હોય નહી હોય એથી આવ તો તમે શું કર લો પણ તમે એમ નકી હેર અગિયાર વાગે દસ વાગે નકળો દસ ક્લાકમાં પહોંચી જ અને ફરીને આવે તો તમને કેટલું લેટ થાય
એજ ન અમે જો કે વેહેલા જ નીકળીએમે આઠ સાડા આઠ નીકળી જઈએ પણ હવ વેહલા જ નેકવડું ઉપડશે ચોક બસ નું હોય ઠેકોણું હોય ના હોય એટલે સાત સાડા સાત અમે નીકળી જઈશું હમ એટલા વાગે અમે નીકળી જ જઈશું
સકે કલાક હવા કલાક તો થાય પરિણામ
એટલું તો થાય ને કારણ કે તય પોચ કિલોમીટર વધારે ની ફરવાનું અને અમારા ઊંઝા થી એ પાટની ત્રીસ કિલોમીટર પણ અમાર ઊંઝાથી સિદપુર પોચ દસ કિલોમીટર જેટલું તો ના વધાર થતું હશે પંદર પંદર પંદર કિલોમીટર થાય એટલે અમાર
કિલોમીટર
પિસ્તાલીસ કિલોમીટર તો આવા જવાનું તો થાય ને એટલે અમાં વહેલા જ નીકળવું પડે પિસ્તાલીસ કિલોમીટર એટલે જોય ને આ પૂજાને ડીસાથી પાટણ આવું ને એટલું થાય
ના હા એટલું સે થોડું લિસ તો વધારો એથી પંચાવન એટલું હશે
હા એટલે એનથ ઓછું હશે એક આદું ગોમડું કટ કરી દો એટલુ હશે
હા બોલો બીજું એટલે નું કરમે સ્ટેટસ જોય એનું
હા એટલે એન ઓ એનેન પેલી જીઆય બંને હમ એ બંને હા એ બ શું કેય આ
બડ્યા તો રીજયા
હાજેનો બર્ડે હતો ને રી જીયા
હમ હ
હ એ બંને ડીલ્સ નું ચાલુ કર્યું
હમ બરોબર
હા
બેઠી કાલ તો જો વરસાદ આયો
શું તું ભણવા બેઠે કે નઈ બેઠે
ના ના કોમ કરેગી તો શાંતીથી બેહુ
હ તો બરાબર મેં બી કાલ કાલે હવારે બેઠી તી કાલ હો જી બેઠી તી હવે હમણાં થોડી વાર રહી ને આ બધું કોમ નઈ લઉ પછી બેવું
હુંય આપ જ કહું ક તું કચરા પેલા ધૂધની વાટ જોતી હતી હવે જે કચરા બધું કરૂ પૈ નાઈ બેહું
ચાલ ખબર તો પડતી નહી પણ ગમે તે કરીને ભણવું તો પડશે જ
હા એતો ન અમારે તો વડી કાલ તો વંચાય ની આખો દાડી
ચાલ
હા નિન ગેર અવનસિં
ઓહ અને હવન કરાવું એમ
હોવ મોટા ભાઈ બહ હના બાપડે નહી તો મંડપે બધ્યો વરસાદ છેટલો આવ્યો આમાં તો આખું કલટમાં પાણી ભરાઈ ગયું
એટલે આઈ રહ્યા ઘેર હવાન આઈ્યા નવું જ ઘર બનાવ્યું કે આ રહ્યા જ ઘેર
જોવાય જ હ તનું એને વાસ્તુ ન નહી એને વાસ્તુ એક વાર કરાયું નહી નહી તો બ્રાહ્મણ એટલે એક વાર તો વાસ્તુ ઘરે રિનોવેશન કરાવી તો હોય ન કર એટલે આજ કરાવ્યું કાલે તો એટલો આ્યો હા
હા ચાાલ
એટલે કાલ હ હવા એટલે માર તોું જવું પડ
હા વાત સાચી એની ન હોય એટલે રહેેવું જ પડે
હમ હજી મારતો કપડાય નક્કી નઈ શું પહેર્યો બોલ
અલી શું લાઈ ચણિયા ચોલી લાઇ કે પાહિ
ના ના સરાર આમા લગ્ન વખતે લાવી હતી નવો પણ એને મા લગનમાં પહેર્યો ન તો એ ખાસ ખાસ કપડા લાવતી એક જોડે એક્સ્ટ્રા લાવતી સારા પડ્યો તો એ પેર દે એવો સેમ માર જોડે હ પણ માર જોડે સિવલેસ સ
ઓવા એ કયો પેલો
હલ્દીમાં પહેરો તો હ એજ એવો સેમ આની જોડે લવંડર કલર નો પણ બોયો હ હું તો જો ગરમી નો કટન નો ડ્રેસ મળી રહે ને તો પેરીદવ એજજ
ચાલ
હા
અત્યારે ગરમીમાં એવું જ કોટન બટન જ પેરાયન
એજ ન યાર વડી વરસાદ જેવું એટલે તો આ સમજ આ તો પણ તો બાર વાગે હ એજ ન હમ
હમ હમ તો જમણવાર ના બધું હશે ને
હા જમણવાને બધું હોય ના કાલે
કાલે હ એમ
કાલે એમનો હવન છે.
ચાલ
હ અલી ચટલો બરફ ઘસું તોઈ થાકતી નહી બોલ
હ તે બરફ ઘસે કોઈ ધોળું ના થય ખાલી સ્કીન ટાાઈટ થાય
એવું
હાસ તો તા બરફ બધા જે અ થોડું જે ઓપન પોર્સ હોય ડાર્ક સર્કલ એ ઓછું થાય બાકી બરફ થી કોઈ થાય ના એવું બધું કક એટલું થાય
પતા તો
અને તું ને ભોલિયો આખો દાડ કઈ ઘસઘસ જ કરતા હોય એવું ભાલીયા ની સ્નેપ એ જઈ રહ્યું હોય આખો દાડો મે કીધું આઈ બે જણા નવરા આખો ત ઘસઘસજ
એટલે એમાં શું હું ધોળી થઉ ને એટલે એના ઘંટાય ના કે હું કાળો ના રહી જઉં છું લઈએ આવે
એને કે જે કે તું જેટલું ઘસે બકા કે કાળો જ રહી જો બા કાકી તો ધોડા ઈ તો પસી ભોલ્યાં ન્સ્કીન છે, મે બીય.
અવે રખડી રખડી ને કાવ થઇ જોન.
એવું યેમ.
હમ્મ, રૂમાલ બુમાલ બાધે નાય અને સ્કૂલ જાય, ટ્યુશન જાય એટલે
અને આખો દાય મેચ રમવા જાય. હમ્મહમ્મ. હું તો જેટલી વખત સ્નેપ જોઉં ને એટલી વખત તું ને એ બે જણા આખો દા કક ક્રાકો ઘસતો ઓય, મે કવ કીટુડી જેટલી ધોળી થાય એમ.
કાય પડી ગી
તો તું રખડી રખડી ન આખો દાડો, વગર કોમની કોલેજમાં જા જા કર. કોલેજ જા જા કરે આખો દા, વગર કોમની.
અ આજે જાવું તો સે, વિચાર ત સે.
તુ તુ તો પાટણ મા પાટણમા રે એટલે જાય એટલે ચાલે થોડી વાર ઘેર થોલું. વોંચેય બોચેય ને કોલેજ માં જતો અચે.
થોડુંક કોમ સે ન એટલે કાલ મારે કોમ બાજી રહી ગીતી, ને આજ કોમ ઘર
અંહ અંહ તમારુ કોમ.
એટલે આજે સિકાર થાય કે નઈ, જા તમારી જોડે સ્કેમ થઇ જે બોલ.
એવું ચેવું કોમ? મન તો કે.
કઉ પસી મ તન.
પસી ગઈમ. પસી ગેજે ત. સું સ્કેમ થઇ ગીયો?
કવ કવ ભઈ કઉ.
એવુ એમ ન.
હમ્મહ, ત તો ઊંન સ્કૂલ જયા છે.
હા, મા બુન ને બધા સ્કૂલ માં.
બે બે બુન એક જ સ્કૂલમાં ભણે બે બૂનું.
અ, હ.
બે બુનો એક જ સ્કૂલમાં ભણે તારે?
અ.. ના પઅ મારે એક બુન મારા હ બજારમાં સ્કૂલહ અને એક બુનન એને શું કેવાય અહિયાં અંદર ની સાઈડ સ્કૂલ
એવુ ભી અલગ અલગ બણીયે એમ.
હ, બંને અલગ અલગ ભણેસ.
હમ
હમ્મહ.
ખઈની બસ અવે જા. કચરા પોતુ કરશે નાશ. ત કોઈ અગિયાર વાગ્સી ધાહ તો વાજે એક કલાક થાય તસ ઋતુમાતો.
ના માય તો આ થઈ જીયું, હવે તો મુંન.
ના આ ત ત નવું ને અઠ્ઠાવને જોન, તો લાગે અવે ત દસ ને બે તો બાર વને
ના સા તો મારા વાળ ની છ તી. નાવું લે આવુ રોજ રોજ નું ઘસી ઘસી નાવા સ્ટ્રીટ બેટ છે, મ અત્યારે કરો આજે હવાનું કીટ્ટું હીરુ ગેં
કાલે કાલે એટલે પણ જો કાલે જ છે. કાલે તો ભઈ કોઈક કોક ફ્રી ના ઓય ને ત મને કોઈ કરી આલ જ ને.
એ વાત હાચી પણ બાતે બાતે ગરજે, અતારે હાલ તો જો ચોકવસ.
એટલે આલ તો અમે નઈ કરતી રા માથું વ કાલ હવાજ ના ધોયો અ કમ તો, કલ્સ નો વિચારે એટલે જોવુ સુ થાય.
હજુ શું થાય ખબર નઈ હમ્મ મ તો તમે આખી સોસાયટીને કીધું હશે ને
હા આખી
હા આ બરાબર
અરે ભાઈ ફ્રી થઈ ને ફોન કર હું ફ્રી થઈ ને ફરી તને ફોન કરું હા
એ હારું હ
એ હા